હલો હલો
હલો
નમસ્તે કાવ્ય કેમ છો
મજામાં તમે કેમ છો આ રહો
હું પણ સરસ છું આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરીને હસીએ
હા પર્યાવરણને અનુકુલ તહેવારો ઉજવની જરૂરિયાત વિશે
બિલકુલ મને લાગે છે આ રજાના સમય ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે
હા આપણે તહેવારો ખુબ ઉત્સાહથી ઉજવીએ છ છેએ પણ ઘણી વાર અજાણતામાં પર્યાવરણ નુકસાન પણ પહોંચાડીયએ છીએ
સાચી વાત ઉદાહરણ તરીકે દિવાળીમાં અત્યધિક ફટાકડા ફોળોથી હવા હવા પ્રદુષણ વધે છે
હા માત્ર હવા પ્રદુષણ જ નહીં અવાજ પ્રદુષણ પણ ખુબ વધે છે
હા નાના બાળકો વૃદ્ધો અને પ્રાણીઓ પણ તેનાથી પરેશાન થઈ જાય છે
હા મને લાગે છે કે હવે લોકો ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે
હા પણ હજુ ઘણું કામ બાકી છે
બિલકુલ ઘણા લોકો હજુ પણ માને છે કે મોટા પ્રમાણમાં ઉજવણી કરવી એટલે જ સાચી ઉજવણી
પણ વાસ્તવમાં તહેવારોનો અર્થ આનંદ પ્રેમ અને એકતા છે પ્રદૂષણ નથી
હું સંપૂર્ણ રીતે સહમત છું
ગણેશ ચતુર્થીનું ઉદાહરણ લઈએ
હા પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વધુ વાપરાતી હતી
જે પાણીમાં સરળતાથી વિસર્જન થતી નથી
હા અને તેનાથી નદીઓ અને તળાવો પ્રદૂષિત થઈ જાય છે
હવે માટીની મૂર્તિઓનોો ઉપયોગ વધી રહ્યો છે
હા આ એક ખૂબ સરસ પરિવર્તન છે
હા નવરાત્ર્રીમાં પણ આપણે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ પદ્ધતિઓ અપનાવી શકીએ
કેવી રીતે
પ્લાસ્ટિક ડેકોરેસ ડેકોરેશનની જગ્યાએ કપડ કાપડ કાગળ અને ફરીથી વાપરી શકાય તેવી વસ્તુઓ ઉપયોગ કરી શકીએ
વાહ આ તો ખુબ સરસ વિચાર છે
લાાઈટિંગમાં પણ ઉઊર્જા બચાવતા એલઈડી લાાઈટનોો ઉપયોગ કરી શકાય
હા એનાથી બીજળ ની બચત પણ થાય
આજે ક્લાઇમેટ ચેન્જ પણ મોટો મુદ્દો બની ગયો છે
બિલકુલ દરેક વ્યક્તિએ પોતાની ફોલો આપવો જોઈએ
હા જો દરેક પરિવાર નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે તો મોટો ફરક પડી શકે છે
હું પણ એજ માનું છું
તમે તમારા ઘરમાં ઈકો ફ્રેન્ડલી ઉજવણી કરો છો
હા અમે ઘણા વર્ષથી ફટાકડા ઓછા કરી દીધા છે
બઉુ સરસ અમે પેપર બેગ
અમે પેપર બેગ્સ નો ઉપયોગ કરીએ છીએ અને પ્લાસ્ટિક ટાલીયએ છીએ
બહુ સારી આદત છે તમારી
ઘરમાં શું કરો છો
અમે ડેકોરેશન માટે નેચરલ ફ્લાવર્સનો ઉપયોગ કરીએ છીએ
અચ્છા બહુ સરસ
અમે વેસ્ટ સેગ્રીિગેશન પણ કરીએી
આ પણ ખૂબ જ જરૂરી છે
હા કારણ કે તહેવાર પછી ઘણો ખર્ચો જમા થાય જાય છે
હા અને જો તેની યોગ્ય રીતે સંભાળ ના લેવાય તો પ્રદૂષણ વધે છે
સ્કૂલ અને કોલેજમાં પણ આ જાગૃતિ ફેલાવવામાં મોટો ભાગ ભજવી શકીએ આપણે
હા બાળપણથી જ સારી આદતો પાડવી જોઈએ
બાળકો ઘણા મોટા લોકોને પણ પ્રેરિત કરી શકે
સાચી વાત ઘણી વાર બાળકો માતા પિતાને સમજાવે છે
સોશિયલ મીડિયા પણ આમાં મદદ કરી શકે
હા જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો
ઇકો ફ્રેન્ડલી કેમ્પિંગ ક્લબ ઉપયોગી બની શકે
બિલકુલ
હા આ મને લાગે છે કે શરૂઆત ઘરથી જ થવી જોઈએ
હા આખરે આપણે આવતી પેઢીની સારી પૃથ્વી આપવાની જવાબદારી છે
એકદમ સાચી વાત
આરો તમને શું લાગે છે આ બદલાવને વધુ ઝડપથી કેવી રીતે લાવી શકાય
મને લાગે છે કે શરૂઆત ઘરથી જ કરવી જોઈએ
હા બિલકુલ જો
બિલકુલ જો માતા પિતા સારી રીતો અપનાવે તો બાળકો પણ એજ શીખે
આજે ઘણા લોકો સોશિયલ પ્રેશરને કારણે વધુ ખર્ચ કરે છે
સાચી વાત લોકો બીજાને જોઈને મોટી ઉજવણી કરવા લાગે છે
પણ ખરેખર તો જવાબદારી સાથે ઉજવણી કરવી જોઈએ
હા ઉત્સા અને જવાબદારી બંને સાથે સાથે ચલાવવા જોઈએ
હું માનું છું કે સોસાયટી લેવલ પર પણ કાર્ય થવું જોઈએ
તમે શું કેવા માંગો છો
જેમ કે સોસાયટીમાં કોમન ડેકોરેશન કરવું
વાહ આ તો ખુબ સરસ વિચાર છે
એનાથી ઓછો ખર્ચો અને ઓછા ખર્ચ કચરો ઉઊભો થાય છે
અને લોકો વચ્ચે એકતા પણ વધે
બિલકુલ
ઘણા તહેવારોમાં ડિસ્પોઝેબલ વસ્તુઓનો વધુ ઉપયોગ થાય છે
હા પેપર પ્લેટ કરતાં પણ ફરીથી વાપરી શકાય તેવા સ્ટીલ ના વાસણ વધુ સારા
સાચી વાત
આપણેે પાણી બચાવવું પણ એટલું જ જરૂરી છે
હા હોલીનુંું ઉદાહરણ લઈ શકાય
પહેલા લોકો ખુબ પાણી વાપરતા હતા
હવે ડ્રાય હોલીનો કોન્સેપ્ટ પણ લોકો અપનાવી રહ્યા છે
હા અને નેચરલ કલર નો પણ ઉપયોગ કરી રહ્યા છે
આ સ્વાસ્થ્ય માટે પણ સારું છે
હા કેમિકલ કલર થી ત્વચા અને આંખોને નુકસાન થઈ શકે
સરકાર પણ ઘણી જરૂર જાગૃતિ અભિયાન ચલાવે છે
હા પણ માત્ર સરકાર ઉપર નિર્ભર રહેવું યોગ્ય નથી
બિલકુલ નાગરિક તરીકે આપની પણ જવાબદારી છે હું એ
હું એ વાત સાથે સંપૂર્ણ રીતે સેહમત છું.
એક બીજય વાત છે.
કઈ વાત
આપણે ગિફ્ટ આપવાની પરંપરામાં પણ બદલાવ લાવ શકીએ.
કેવી રીતે
પ્લાસ્ટિકની વસ્તુઓની જગ્યાએ પ્લાસ પ્લાન્ટ્સ ગિફ્ટ કરી શકાય
વાહ આ તો અદ્ભુત વિચાર છે.
એક નાનું ઝાડ પણ ઘણો મોટો ફરક લાવી શકે છે.
હા એનાથી હવા પણ સ્વચ્છ રહે છે.
હા અને પ્રકૃતિ સાથેનો સંબંધ પણ મજબૂત બને છે.
હા મને લાગે છે કે આજનો યુવા વા વર્ગમાં બદલાવનો મોટો હિસ્સા બની શકે.
હા યુથ પાસે ઊર્જા અને નવા વિચારો બને છે.
કોલેજ અને સ્કૂલમાં કોમ્પિટિશન પણ વા રાખવા જોઈએ.
ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કોમ્પિટિશન જેવા
હા બિલકુલ
એનાથી બાળકોને ઉત્સાહ મલે
અને સર્જન પન વધે
મીડિયા પન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.
હા સારા ઉદાહરણ લોકો સુધી પહોંચાડવા જોઈએ.
જો દરેક વ્યક્તિ એક નાનું પગલું ભરશે તો મોટું પરિવર્તન આવશે.
બિલકુલ સમસ્યા મોટી છે પણ ઉકેલ અશ ક્ય છે.
એક વાત મને ખૂબ ગમે છે.
કઈ વાત
તહેવારોનો અસલી અર્થ પ્રેમ સંસ્કૃતિ અને સાથે મળીને ખુશી મનાવામાં છે એ
હા દેખાડો કરવામાં નથી.
અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં પણ નથી.
સાચી વાત
આજે આપણે જે નિર્ણય લઈશું તેનો અસર આવતી પેઢી પર પડશે.
એટલે આજથી જવાબદાર બનવું જોઈએ.
હા પર્યાવરણ બચાવવું એક દિવ વસનું નથી.
હા હા આ સતત પ્રયાસની પ્રક્રિયા છે.
ચલો આપડે પ સંક કલ્પ કરીએ.
જરૂર
દરેક તહેવાર પર્યાવરણને અનુકૂળ રીતે જીવીશું.
હા અને બીજા લોકોને પન પ્રેરિત કરશું.
હા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું.
ઊર્જા પાણી અને પ્રાકૃતિક સંસાધનોની બચત કરીશું.
પ્રકૃતિની સંભાળ રાખીશું આપણે
અને જવાબદાર નાગરિક બનીશું.
ખુબ સરસ વાત થઈ આજે
હા મને પણ ઘણું શીખવા મળ્યું.
આભાર કાવ્યા
આભાર આરવ આવજો.
આવ જોમ